આ શું? હા પાછું એટલે કોલ વાળું ચાલુ થાય પણ હવે ચાલની બે ચાર મિનિટ પછી વાત કરી નાખીએ કે એટલે પછી આવે તો ઠીક.
હ તે એ તો બરોબર હ આવું કેમ ની આવ્યું. પેલું પૈસા વાળું તો ક્યાંય આયવું જ નય.
તે તો હવે પેલી મેડમ ને પૂછે ત્યારે.
તે આપડે પાંચે ટા ટાસ્ક પૂરા કરવા પડતા એવું કે,
કોણ જાણે હવે, ત્રણ ટાસ્ક જો અવેલેબલ છે એવું તમારામા બતાવ્યું છે.
માં તે હવે એવું જ બતાડે આ લોકો, મેઈન ટાસ્કમાં તારું લખી દે તો પછું તેમાં જ કર્યો છે. તારે બી હવે એક જ બચેલો છે તોતો.
ના એક મિનિટ મીનીમમ, દેવલામણા નહી કરેલું, મિનિમમ ત્રીસ ત્રીસ પેલો થાય ત્રીસ કોલ. મેક્સિમમ મીનીમમ નય મેક
એટલે મંથમાં કે,
મંથમાં નની એમ આ ટાસ્કમાં હ વરી હ,
એટલે જ એવું બતા ભૂમિકોણ રહેેલા કે નહીં આમાં,
એ લોકો ઈ ની ખોલેલું.
જોયું મે આ બધાને પાસે એવું નહી ને ખાલી સ્ટુડન્ટ પણ નહી,
હમ કેમ કે અંદર ફોર્મમાં તો જો નને પેલું આપેલ છે યુનિવર્સિટી ને બધું પેલું કરવાનું છે.
હ આપડે જઈ જેના માટે કરય તે તો બતાડે જ નહી કાઇ વિશે ડિટેલ,
ખરું તે હવે પેલી મેડમને પૂછવા પડે એને ગ્રુપમાં પૂછતા સારું નહિ લાગે.
આપડે એવું પૂછેલું કે તું એ એક જણ વાત કર એટલે બેઉ ન આવી જ જાય કે કેવું.
એવો નહી જે એ કોલમાં જેને પ્રોફાઈલ ટાસ્ક પૂરો કરેલો રહી ને,
હા.
એના જોડે એ એપમાંથી જ વાત કરવાની એમ,
હા તો સાભે વાળાનું બી થા જ ગણાય કે પછી ગણાય.
સાથે જ ગણા એમ જો આપડે આ કરીએ ને જો આપડે પહી દસ કર્યું કે નહી. તો એસી થાય કે નહી ત ચા ચાલીસ, સારા એને ચાલીસ મારે એમ,
એવું થાય કે,
હમ અટ અટ આવે એવું.
બરાબર એવું એમ કે ને પણ આમાં તો કઈ બતાવીડો એમ આવી જવા જોએ હું કે,
તરત નહી આવે મંથલી આવે કદાચ આ તો,
તો તો મન્થ સુદે આપડે એવું જ લાગવા પડે કે એક એક વાર,
કર્યા કરવા હું તેટલું સારું કે નહી આવેતા ખરું કે નહી.
અત્યારે બી વાત કર્યા કરો ને એ ગાય આવી તે આવ્યું તે આવ્યું.
ચાલે, ચાલે, કેમ કે બીજું તો કોઈ મળે જ નહી એમાં કે જેને ફોન કરીને કહી શકાય.
હા તેવું જ થાય એટલે જ તો આપડે બેજ, બીજા નિમેષ પણ રેવાશે રેમ તો એતે બી ગોફાટિયા કરવા પડે.
હવે એ લોકોને પેલું ફોન કરીને કે એ લોકોને પૂછે ત્યારે, પણ એ લોકો તો હવે બીજા જ ટાસ્ક કરવાના રહે તો હવે ખબર નહી.
હા બરાબર હ પણ એચ ટકા ટાસ્કા આવેના,
હ બીજા બી આવે છે પેલે, ઇમેજ ઇમેજમાંથી આપણે હું હું તે ઇમેજ આવે તેમાંથી આપણે તેને હું આપણી ભાષામાં કેહેવાના એમ, આપડે હું કએ તે આપડું ભાસા માં એમ,
બરાબર તેજ કહેતા રહે તે એ લોગની ભાષામાં કે તે જ તો કે એટલે વ,
તો તો બી કોઈ પ્રોબ્લેમ નહી મળે એમ આપડે જે રીતે બોલીએ ત એને તેવું છે એમ એમ કે સવાર ને હવાર આપડે ઘેર હવારે કે હવે આપણે હવારે એવું જ લખવાનું એમ
હવારે
હા એટલે પેલું એટલે પેલાને એઆઈ ને ખબર પડે એમ કે હવાર એવું લખે તો એનો મિનિંગ સવાર જ થાય એમ આપણે ઇંગ્લિશમાં કઈ ટાઈપિંગ મિસ્ટેક થઈ રહી તો તે પેલી ડાયરેક્ટ પેલામાં આવી જાય કે નહી આપડે પેલું કરેક્ટ થઈ જાય કે ટાઈપિંગ
હા હા
પેલા માં હમજ પડી કે તો તેવું ગુજરાતી માં બી તેવું કહેવાય એમ પરફેક્ટ નહી થાય શકે એવું એમ એ આઈ થોડું તેમાં ઓછ પડે જેવું કઈ તે તેને હારું એમ
કેટલી મિનિટ થઈ ગયા હમણાં
નઈ ખબર હ હવે તું એ કર્યો તો મે તો પછી તેમાં
પાંચ મિનિટ કર્યો પછી તો બસ રે કારણ કેમ પેલું બી તો કહી દઉ આપડે તાર આમાં સાતસો બાવીસ બતાડે હું બધું બતાડે
આ તે તે પૂછવા પડે હ હવે કોલેજ પર તું આવે તો પૂછાય યાર તું કાલે આવવાનો કે ન તું હરખું કે ન એ બંધ કર દેવાનું કોલેજ જવાનુ
હવે એક દાડા હું આવું મે ત્યાં
લેક્ચર નહીં ચાલેને તો પ્રોબ્લેમ પડે બહુ રૂપિયા ખર્ચવા પડે આવાને જવાના હા મે તો જાતો મે કા ઘર બેહી રહેલો સા
તે તો આ તારો દોસ્તાર કા રહેકા હે હાલો
સુકેશ થી અગાળ જાય ને સુખલા વા આવે
પ તાર કા રહેવા લ કે
મારે હે
તારે કા રહેવાનું કે
હા એ તો રહેવા બી આવે મેં બી આવું મેં બી જાવું એમ
હા
આ ર રહેવા નહી આવેલા મળ તો એના મમ્મીને બધા આવેલા હ તો તે લોકો હાથે જયા કરે
કેમ હું કરે તમારે ત્યા
આવેલા એમ
હા હા હા હા એટલે એમ
હા
અહ એવ વાત કરે
હે
કાંઇ નહી
આવેલા બધી જ પ્ર બધી જ પ્રાઈવેટ પર થોડું સેર કરાય
કરુ તેવુ કરુ
ચલ પાંચ બાવીસ થઈ ગઈ
ચાલ
હારુ ચાલ
હા કટકર
હા
અવાજ રહીને ઓટોમેટિક કટ થઈ જાય કટકર પ પોહા
હે
કટ કર લાખ
હમ